હોવ કેમ છો?
બસ મજ્જામાં, તમે કેમ છો?
બસ મજામાં, બીજું શું ચાલે?
જોઈએ. અં પ્લાન આગળનું
હાં, એવુ છે. બસ, અમારે બી અલગ એટલે બસ અવે શોપિંગ ચાલ્યા કરે.
હમ્મ, અવે તો લગ એજ ને, લગન તો કઈ ને કઈ શોપિંગ તો એ ચાલતી જ રે
હમ્મ તો હવે તો એટલું બધું છોકરી વાળા લગન એટલે ઘરમાં બધામ બધા બિઝી થઈ ગયા ને.
તો એજ નહી પછી કે લગન હોય તો કસ કોઈને કોઈ તો ભારથી મગાવું જ પડે હવે. તમે જોઈ લો એ મહેંદી ના કોન થઈ ગયા. પછી ચૂડી થઈ ગઈ. તમારી
હમ ના રે હવે તો એક અમાર તો ભાઈ મોસ્ટ ઓફ બધું હવે ઓનલાઈન જ થઈ શોપ પિંગ કેમ કે આટલા બધા દૂર દૂર જવાનું બહુ તકલીફ પડે અડધા ભાડા છે એટલા મોંઘા પડે રિક્ષા ના ભાડા ને તે ભાડા એટલે ઓનલાઈન શોપિંગ જ, બધું એક સાથે તે મંગાઈદીએ. સારું ભી પડે.
અને ઓનલાઈન શોપિંગમાં પછી પોહાઈ જાય પછી.
પોહાઈ બી જાય ને, ને બદલી બી થઈ જાય આવ કઈ વસ્તુની જ ખરાબ આવું તો નઈ આવે. પણ એવું કઈ લાગે તો પછી લેવી શકીયા એમ.
એજ ન કેમકે આપે નઈ ગમતી હોય તો પછી એ આપણેે જરા ગમતી નહી હોય તો રિટર્ન બી કરી શકો પછીની, નહી તો એ બદલી ભી મળી જાય.
હમ. હમ તો હવે છોકરા બી એટલા હઈ કી ગયલા છે કઈ ખાવાનું માંગવાનું હોય તો બધા બધા દોસ્ત મળી મળીને, આ મંગાઈ દઈએ, પીઝા પાર્ટી. કરી લઈ હવ
એ તો છે જ હવે એને એ છોકરાઓને તો એ કેહેવાનું કામ જ નથી એ
પછી જાતે જ બધા ભેગા મળીને પૈસા ભેગા થાય એટલે પછી બધા જલસા કરે આમ.
હમ એ તો છેજ ઓનલાઈન ઓર્ડર નો હારું પછી કઈ કશી જવાનું કામ નથી. બસ ઘરે બેસીને જ ઓર્ડર કરી દોય દસ પંદર મિનિટ માં જ આવી જાય.
હમ આ તો એપ પણ એટલી સારી સારી આયવી છે. બ્લિંકિટ ને તો ઝેપટોન આવું બધું સારી અપ આયવી સ્વિગી બ્લિંકિટ ને
તે જ ને, હું મારા ભાઈના લગ્નમાં ગયેલો હતો. એ બ્લિંકિટમાં દસ દસ મિનિટમાં મ મગાવતો હતો, એ ઘરમાં જ બેસીને અમને કહેતો હતો કે, જો ભાઈ બહાર કંઈ ઓર્ડર આવ્યો હશે એ પિકઅપ કરી લે મને શું યાર મતલબ દસ મિનિટમાં આવી જાય. તો ભાઈ બ્લિંકિટ માં આવી જાય દસ મિનિટમાં.
હમ્મ, એ તો હવે તો ઘરે બેસીને તો કંઈ શાક જોઈએ, કંઈ પણ બી જોયે એટલી સારી સુવિધા થઈ ગયેલી છે ને કે હવે ટેન્શન ની બહાર જવાની મગજ
એ જને, એ એ અમારા તે વાતો કરતો રહે તો અને ઓર્ડર કરી દે તો દસ મિનિટ થીયા કે કે બાર જથી બહારથી કઈ લઈ લે ઓર્ડર આવેલૂ છે. અમને તો ખબર ભી ન તો.
તો, પેલા વિચારવા પડતું બજાર જવા માટે છોકરાઓને મૂકીને જવાનું એકલા, એટલે બીક ભી લાગે હવે તો એટલું સારું થઈ ગયું, ઘરે બેસીને હમ્મ, બધું મેનેજ કરી શકીએ.
તો હવે તો શાકભાજી ભી માળવા લાગી.
બધું મળે, જોયું ને! બ્લિંકિટ ઓપન કરો, તમે ઝેપ્ટો ઓપન કરો ઓનલાઈન તો બોજ હવે તો આપણા ફાયદા માટે બો સારું
હવે કસ્સે જવાનું કામ નથી, બધ મોબાઈલમાં બધ તો જોઈ લેવાનું, શું મગાવવાનું છે શું નહીં, બધાને પૂછી લેવાનું શું મગાવવાનું છે, બસ ઓર્ડર કરીને દસ પંદર મિનિટમાં તો આવીજ જાય
એમાં આવી ગયુ એટલે બધું સારું પડી ગયું.
અને આપણું વધારે ટાઈમ બી ખોટું ની થાય ને પછી, બીજું કામ ભી થઈ જાય, એમાં
હમ્મ, ટાઈમનું ભી બચત, ટાઈમનું ભી બચત થઈ જાય બધું.
સારું, તમારે શું બધું, તમે ભી ઓનલાઈન કરો, કે પછી બહાર જઈને લઈ આવો, સામાન?
હવે તો મારે તો કશું એટલું ની હમજ પડ, કેમકે ગામડામાં કંઈ ઓર્ડર નહીં આવે એટલે, એમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન વાળા જ આવે, બીજા કોઈ નહીં આવે, બ્લિંકટ યા જે તો બધું બંધ છે અહીંયા
હમ, હમ.
તીમાં જવું પડે બધું કંઈ નહીં, દુકાન પરથી જ લઈ લો મેં, શોપ પર જઈને
અચ્છા.
જ્યારે સિટીમાં જવું પન આ આ કોના ઘેરે, રિલેટિવના ઘરે, ત્યારે બધું થઈ જાય. પછી અહીંયા ગામડામાં નહીં થાય
હમ હમ હમ હમ. પેલા આટલું બધું નહ હતું, હવે આ ચાલુ થઈ ગયું વરસ બે વરસમાં બવ વધારે વધી ગયું
હ, એક-બે વર્ષમાં આવી જાય અમારા ગામડામાં બી આ બધું ફેસિલિટી
એટલે અહિયાં બી આટલું બધું નતું, પણ હવે અહિયાં બી ચાલુ થઈ ગયું
હહ એ તો છે જ.
રેપિડો ને આવું બધું બી ચાલુ થઈ ગયું એટલે આપણે બાર કે કશે જ એમ આમ ટેન્શન નહી ગાડીની હોય તો બે
તો પેલે રિક્ષા હોધવામાં કેટલો ટાઈમ જતો તો હવે રેપિડો બુક કરી કે દસ મિનિટમાં એ બી આવી જાય.
હમ તો મે બી જી જી એ
તો જ ને. હા જો રે રેટ બી એકદમ પૂર્વે ડેબલ રહે એવું નહીં કે ભાઈ કઈ બી રેટ રહે. હવે રિક્શા વાલા જો ને કઈ બી કે ભાઈ સો આપ પચા આપ એમાં જેટલું ડિસ્ટન્સ હોય એમાંથી બરોબર કેલ્કુલેટ થાય રેટનો બી.
હમ્મ એમાં પછી બારગીનનો ની આવે ને.
એજ ને.
એમાં બાર્ગેનિંગ નું ની આવે જે આપને ફિક્સ હોય તે જ રેટ હોય પેલે તમારે જે
એ તો છે જ ને.
આવી બધી સુવિધા છે. રીક્ષામાં. બાઈકમાં જેમાં જવાનું હોય તે
હહ એ તો હજુ બો હારું થઈ ગયેલુ છે કેમ કે પેલા અ હવે રીક્ષા જ આવતી હતી. હવે તો સિંગલ રહે તો બાઈક ભી આવી જાય.
હમ્મ. બધું હવે એમ આઈનુ છે.
પેલા રે રેપિડો બુક કરતા તા તો સિંગલ ને ભી બહુ તકલીફ થતી હતી. કેમકે એ સિંગલ જ રહેતો હતો ને એ રિક્ષા જ આવતી હતી. હવે તો સિંગલ પર્સન હોય તો હવે બાઈક બી આવી જાય.
હમ્મ પછી
એમાં બી બહુ ફેસીલીટી છે, પ્રીમિયમમાં કેબ આવે, કેબ પ્રીમિયમ આવે
હમ હહ એ તો આપણા પર છે આપણે જે
તેજને વધ જેટલો વધારે લોકો એટલું મતલબ સીટ પર રહે તો હારું રહે.
હમ સારું આપણને બી ઘર બેઠા સર્વિસ બધી મળી જાય ઓનલાઈનની છે
તે જ ને કશે કશે જવાનું કામ નથી.
હા જેમ જેમ વધશે હવે હજુ આપણને તો બધી સારી સુવિધા મળશે.
તે તો છે જ.
અહિયાં બેસી બેસીને આપણે બધું કરી શકીએ ઓનલાઈનમાં તો
એ જ ને હવે ધી ધીમે ધીમે બધું બધું મતલબ માં અ રીડેવલપ થતું છે.
હમ.
પેલાની તો કેટલો હરિયાન હરિયાન થઈ જતા તા. કેમ કે રિક્ષા ની મઈલુ મલ તી હતી. મલતી મળી ગઈ તો આપણેે જ્યાં જવાનું તે જગ્યા લેટ પહોચતા હતા ટ્રાફિકને એમ તેમ
હમ હ.
હવે તો રેપિડો બુક કરી કે ચાલ આવે ભાગમ ભાગ એકદમ જલ્દી એ હજુ જલ્દી મોકલી દે મૂકી દે.
હમ હમ. ઓનલાઈનમાં ભી હવે તો બો બધા
ઓનલાઈન નો હારો થઈ ગયો પણ હવે
હમ
સર્વીસ હારી મલે ઓનલાઈન
આવડી જાય ઓનલાઈન માં બધું કરવાનું.
હમ એ તો છે. ખબર રહેવી જોઈ બાદ શું ઓર્ડર કરવાનું છે, શું કઈ જગ્યા જવાનુ બાદ બધું થઈ જાય.
હમ હ હ અચ્છા
બાકી પછી શું ચાલતું છે
હ બસ અ ઓનલાઈન શોપિંગ ને આવુ બધું ચાલે અવે
દગા થઈ ગયા છે બાકી જ છેજ
હા
લગ્ન થઈ ગયા છે બાકી છે.
ના ના હજુ તો બાકી, હવે તો અડધી થઈ અડધી બાકી
બો શોપિંગ કરવી કરવું પડે તમને
હમ છોકરી વાળા લગ્ન એટલે કરવા જ પડે
એ તો છે જ મહેમાનો માટે ભી કઈ મહેમાનો માટે પણ કઈ જ અત્યારે લાવું પડતું હવે
હા એતો છે જ
અહીંયા
કઈ બાકી નહી રાખે છોકરી વાળા માં તો બધું જુવે ઠીક છે. પછી
લગ્ન થયા પછી બધુ શાંત છે. રિલેક્સ થઈ જાય પછી.
હમ લગ્ન પછી બી હ શાંતું પછી બધું પછ શાંતિ નહી મળે.
હમ એ તો છે જ.
ઠીક છે અર્ધું થોડું કમ લોડ કમ થઇ ગયું ભાઈ. કે ભાઈ આજે પૈસી ના જ અંદર બહાર જવાનું આટલા તડકામાં ગરમીમાં બો અઘરું પડે આના કરર્તા ઓનલાઈન આવી ગયું એટલે હવે એક વાર વિશ્વાસ આવી ગયો કે ભાઈ સ સારું મળે ઓનલાઈનમાં એટલે ટેન્શન નહી.
હમ તેજ ને. મેં તો બહાર જવાનું હોય એમાં એક દોઢ કલાક તો એમાં જતું રહે. પછી ત્યાં જઈને શોપિંગ કરો, રિટર્ન આવો, તો સાંજ જ થઈ જાય પછી બાર ગયા તો.
હમ તો એ જ તો. જે વસ્તુ લાગે કે ભાઈ આપણે ઓનલાઈન પણ મંગાવી શકીએ બધું ઓનલાઈન પણ મંગાવી દે એટલે ચાલે.
હ તે હે. હ.
જોઈ હવે બાકી કઈ હશે. ધીરે ધીરે ક પતાઈ દેવું એમ. હજુ બે મહિના વાર હજુ બે ત્રણ મહિના પડ્યા છે એટલામાં
હા એતો છે જ ને. બે ત્રણ મહિનામાં જેટલું થાય એટલું કરી લેવાનું પછી તો જોતા જ છો.
હમ. બીજું?
બીજું કઈ નહી હવે જોઈએ શું પ્લાન છે હવેઈ ન્ય ઓર્ડર બીડર જોઈએ પછી કઈ ઓર્ડર મગવાનું છે કે નહી મગાવવાનું હવે ફ્લિપકાર્ટ, એમેઝોન પર જ મગાવવું પડે મારે તો. અહંયા બીજું કઈ ચાલતું જ નથી.
જેટલું થાય તેટલું બીજું તો શુ થાય?
એ જ ને.
ઠીક છે ચાલ.
ચાલો પછી.